હેલો.
બોલો.
તમે કયો ફોન યુઝ કરો છો?
આઈફોન.
આઈફોન પાર્ટી પૈસા વાળી છે સામે વાળી એવું લાગે છે મને તો
માની લીધું સાચું અરે થોડી પર્સનલ ડિટેલ શેર કરવાની છે.
એ તો તમાર બોલવાની છો જરૂર હતી પણ એવું સાચું હું ખોટું માની લીધું ને એવું બધું તમારે ખાલી હામાં હામાં છે ને તમે એક તોવે હવે માણો છો ને ત નાની બુદ્ધિ છો એમ તા માનવું જ પડશે જે છે એ તો છે જ ઓકે.
ઓકે.
હા. એક જ મિનિટ જો યાર ફોન કટ ના થઈ જાય મારા ઓલરેડી પાંચ ચાર કટ થઈ ગયા એટલે સું સાચું ક છું કારણ કે મારા બધી જ કટ થશે તો કેમ કે મારે છે ને નેટ બંધ થઈ જાય છે ઓટોમેટિક હેલો.
તમે તો બોલો કઈ કેમ કવ છો હું તમને.
શું બોલો બધું બોલીશ બાકી બું બોલીશ તો જોઈ મારા આવું બવુ થાય.
બોલો વાંધો નહી તમારે જે બોલવું હોય એ બોલો કોઈ જ પ્રોબ્લેમ નહીં. કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નહી.
જે મ એ બીક લાગ છે જે ના ના ના. એક વાત તો મન બીક લાગે પી બઉુ વાત કરીશ ને તો ક તો હું તમને ગમી જઈશ ક તો તમે માન ગમી જશે એ પણ ફોટો જોયા વગર એના કરતા છે ને ખાલી માપ મા વાત કરો.
મારા બાજુથી તમે ક્લિયર થઈ જાવ તમારું તો ખબર નહી પણ મારા પછી થી ક્લિયર થઈ જાવ તમે.
ઓ તમાર ખબર નય એટલે તમને શું લાગે.
અરે તમે મન કીધું એટલે મેં તમને એવું આન્સર આપ્યો. મારા બા મારા બાજુથી તમે ક્લિયર થઇ જાવ. તમે બોલો એમ કવ છું હું.
કશું નય શું બોલું.
જે બોલવુ હોય તમે કીધું ને બધું બહુ બોલીશ બધ બુ બોલો વાંધો નહીં મને કઈ પ્રોબ્લેમ નથી. અને આ કઈ પ્રોબ્લમ બી નહી થવા દ હું એની ગેરંટી હું આલુ. મારા બાજુથી કઈ કઈ પ્રોબ્લેમ ક્રિએટ નય થાય એની ગેરટી મારી. આઈ થિક તમારા બાજુથી બી નય થાય ઓકે.
હમ્મ
તો બોલો હ એમ કહુ છુ
શુ બોલુ પણ
જી બોલવું દારો બોલ તો બોલવ
ના કોલ ફેલ થઈ જશે તમે રહેશો મને નહી તો શુ થાય
હે
ફોલ ફિલ ગણાશે
હમ્મ તો કઈક તો બોલો એમ કઉ છું હું તમને
કોન છું કઈ બો
એમાં કાલ નુ આટલું બધું લેકચર ચાલતો એવું તો શેરલ બુદ્ધિ આવે ખરેખ ખં નની ખરેખર
બસ એદ ન મોનુંની રુદ્ધિ ત
હશેને ખુશ તો હું થવાનો જ છું એમાં અને ખરે હશે નહી છોજ તને નોની ઓકે
બોલો
દિવસે ન ભાઈ નાા પ્રાઈવેટ બી
તમે શું બનાવ છો
સુકી ભાજી જમવાનું બનાવું જો સુકી ભાજીની રોટલી બનાવાની ઈચ્છા છે બઈ
હ હમ્મ બરોબર નાઈશ તેમ મેન શું કેતા હતા અત્યારે કંઈક બોલતા હતા પણ
શું બોતો હતો હું કઈ ન બોલતો હતો
બોલો
એ આ
હા તમારે કયારે મેરેજ કરવાના છે
મેરેજ તો હવે કેવાય મેરેજ કરવાના અરે તો કરા જેવા કરાય એ કરી
હમ્મ
કરવાનું તો છે પણ જેવા કરી લેવાના
એટલે કોર્ટમાં કરાવે તો હોય ને ધામધમથી કરાવે તો હોય કરી લેવાનું
ના એવું તો આપડે મરજી ર જ થશે
બરાબર આપડા મરજીથીની અમારા મરજીથી એમ તો
અરે હા સોરી તમને નહીં કતો ત મને બોલ્યા પછી રિયલાઈઝ થયું કે તમને એવું લાગી જશે પણ તમને એવુ નહી એ એટલે મારી મરજીથી એમ આપડા એટલે મારી મરજી થશે એક કે માર્કી ના કરવા એમાં તો એ લોકો ન કોઈ એમાં તો આ મારા ઘર ન બી કોઈનો હક નહી એ લોકો કોઈહી કે નઈ અ મહેનત તો મારે જેવી રીતના કરવા જોઈએ ર કરી
છોકરીનો તો હશે છોકરીનો
હા એ તો એમનો તો ખર જ નહી એમ તો હું એમના વગર કો જોડું કરવાનો હું એમ એ ના કે છે કે મારે અમ નોઈ કરું, ત મારે એવી રીતે જ કરું ના જ પાડવી પડશે. એ ક છૂટકો જ નઈ મારે. એ મારે આમ નઈ ઓમ કરવું એમ જ કરવું પડેશે પછી. મારે એમ કે સે ને રાતને દિવસ તો દિ રાતને દિવસ જ મોનવી પડશે મારે, ઓકે. અને મોનું જ છું. અત્યારે ત કશું ને આ ત કઈ ઝઘડો ચાલુ છે, બીજું કઈ નઈ બાકી મોનું જ છું. બોલો બોલો.
કઈને.
કેમ કઈ નઈ.
તો શું બોલ?
જો યાર. જે બોલવું એ બોલો તાન જે બોલવું એ ની બોલ અમણા જે આ મોડમ જે આવે એ બોલો ને તમ તમારે. હલો
એક અજાર. બોલો. તમે બધાય. હા, હા હું બોલું પન સાંભળો. એલે તમે બે ફરવા જાવ છો.
જો અઈયા એટલી બધું તો કોઈ બઉ જ દિ નસીબદાર. બાર મળલી એકાદ બે વખત મલે તા.
એલે આ કેટલા વરસથી રિલેસન છે તમાર.
સમથિંગ પાંચ વરસ થવા, પાંચ વરસ થશે. રનિંગ હશે, યાર બાતનુ.
બે હજી એક બી પન.
હા તો યાર. એમના ઘરે તો સ્ટ્રિક છેન. મારા ઘરથી જ્યારથી ખબર પડી ત્યારથી મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. હ
એટલે તમને ઘરે જમવા બનાવવા મૂકી રાખે છે હવે.
ના એવું નઈ જમવાનું પેલેથી બનાવું. જ્યારથી અમે એંગળ શિફ્ટ થયા ત્યાંથી મામા ન તાથી.
બોલો.
બોલો બોલો, એમ કવ તો તમને શું આવડે મન બનાવતા એમ.
કઈ જ નઈ.
સાચે સિરિયસલી.
રિયલમાં સાચે બસ.
તમારી ખલી થાય તમારી
હ.
અમને જમવાનું બનાવતા નઈ આવતી, સરમ કરો કુછ સરમ કરો તમે. જમવાનું બનાવાતા નઈ આવયતુ તમને બોલો. શું કેવાવુ અવે મારે? કેમ પન? હા જોકે મારે કામનું નઈ તો બી મને આવડે છે, તમારુ કામનું તો બી તમને નઈ આવતુ એમ કવ.
નઈ આવડતુ તો શું કરીસુ આપડે, સિખવાડ દો તમે. એ માય લાઈફમાં મને એવું એક વાત તો માય લાઈફમાં મને એવો છોકરો જોતો તો છે, જેને બધું જમવાનું બનાવતા આવડે. જે મન છે ને. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આવે, પણ એવું કશું થયુ નઈ. એટલે મ તે જે છું ને એમાં ખુશ છું.
હા હું તો બાકી મારી વાતને જે છે, એમને તો પ્રિન્સેસ ટ્રીસમેન્ટ આપું જ છું. ટ્રીટમેન્ટ હું તો આગળ બી આપીશ અને જમવાના બાબતમાં તો એમને બી થડું ઘણુ આવડે છે મને તો ફૂ આવડે મને ખાલી રોટલા સિવાય બધું ટોટલી આવડે એમ ટોટલી રોટલા સિવાય બધું બનાવી બી ચુક્યો છું ઓલરાઉન્ડર જમવામાં તો
નાઇસ એટલે તો કીધું ને તમારી વાઇફ સારી મીન્સ કે લકી હશે
હમ
એ બાબતે તમે લકી નહી મને એવું લાગે છે ની આવડતું મારા ખ્યાલ આવડે છે
ના એવું નહિ આવડે છે એમને આવડે છે બનાવે પનીર ને બધું બનાવે
પછી
પછી ખબર ની હજી લગીને મેં એમના હાથ ણુ ખાલી પનીર ખાધું છે બીજું કશું ખાધુ સારું હા સારું બનાવે છે પન છે
પાલક પનીર ખાધું છે એમના હાથ નું પાલક પનીર બનાવ્યું
મને નહીં ગમતું પાલક પનીર
કાલ તો બહુ બોલ બોલ કરતા ને એવરી ડે પનીર આપે તો ખાઉ ગમે તેવું પનીર ખાલી પનીર જોએ કે
પનીર ગયું એટલે મી એટલે હું મારી લાઈફમાં ખાલી એમને પાલક નું શાક ની ખાધું મેં
ય તો તમે ખાઓ શું સમજો છો
એટલે મને પાલક ની ભાવતી પહેલેથી પાલક સવાયું કસ ની ભાવતી
હા તો એક પાલક સવા એવુ કશું ની ભાવે મને તો એ બધું બો ભાવે પાલક તો મને પણ એકાદ ઓછી ખઉં છું પણ સવા છે મેથી છે બધું તો હું ખઉં છું એવ મજા આવે ખાવાની રોટલા મેથી છાસ ગોવારને જો એમાં કેવું હોય તમને એમે ખાવાનું ટ્રીક હોય યાર તમને ખાતા આવડે નહી એટલે તમે એમાં બી ખાવાનું ટ્રીક હોય એમાં એવું હોય રોટલો હોય ગરમ ગરમ મસ્ત કડક કડક તેની પર ઘી લગાવી દેવાનું ઉતરાયણ થઈથી કલાડા પરથી ઘી લગાવી દેવાનું એન પર પછી છાસ બનાવાની મસ્ત મસાલાવારી પછી ગોલ લેવાના જોડે ખાવા માટે અને જે મેથી શાક હોય એટલે એવું કોમ્બિનેશન બનાવવું પડે તો મજા આવે ખાવાની ઓકે સમજે
ખાવા બેવું છો ને મા ઘરે હું જમવા બેસુ ને એ બહુ મોટી વાત છે એ મારા ઘરના ખબર છે એટલે મારે જે ખાવું હોય ને ખાઈ ને ઊભી થઈ જવું
છોડું ઘનું હ મને એમ નહીં પેલા હું કઉ છું જ કરી પેલા મને બહુ એવું હતું કે મને આ ખાઈલઉ પેલુ ખાઈ લઉં આવું કરું પેલુ કરું
એટલે બહાર નું ઓછું ખાવાનું હું તમને કાછુ તમારો તોકે તમારે હું કહી નઈ શકતો કારણે કે હું તમારું કઈ અત્યાર તો લાગ લાગતો જ અત્યારે તો શું લાગતું નહી તો તમને હું કઈ કહી શકતો નહી પણ બાર નું જેમ બને એમ ખાવાનું ઓછું સારું એમ હું ખઉ છું
હા તે પણ ક્યારે મીન્સ કે ગમે ખાવાની પણ ક્યારે ક એમ એ પણ ના બેન હોય જોડે તો આજ
ખાવાની દે એવું કઈ નહી યાર ખવાય બધું જ ખવાય બારનું જો પણ લિમિટમાં બધું ખાવાનું એમ
હા બરાબર છે.
વા અઠવાડિયે બે વખત બારનું ખાવાનું એવું ના ચાલે એમ
એ બધું ખોટી વાત છે. હું નહી ખાતી.
હાને અરે સાચી વાત તમારી નહી ખાતા હો આ વાત કહું છું. હું તમને.
તમારી વાત સાચી છે.
હ ખઉું છું. ના હ મહિમ ગણી બે કે ત્રણ ત્રણ થી વધારની હોય મહિ એ દર મહિનામાં એવું નહી કોક દિવસ હાલે. ખુબ ખુબ દિવસ થઈ કાઢી એમ આતે જ હોય દિવસે ના હોય. રાત્રે જોય રાત્રે મીન્સ બારક વાગ્યા પછી જોય બધું ખાવાનું
મને તો નહી એવી રીતે રાતે બહુ નહી નીકળવાનું ક્યારે.
નીકળવા ના નીકળવા છોકરી? આમાંને તો કોઈ જાતની માથાપટ નહી મારે્યા તો જો કે મને કકરાટ કર ગયા છે. બહાર નઈ નીકળવા આવ ત્યાંને ત દસ સાત દસ વાગે ઘરે આવી જવાનો ના એ તો એક વાર ઘરનું કલું માણે તો એક એવા છોકરા હોય અને એક વાર કલું ના માણે છોકરા કેવા હોય. તમને આઈડિયા હશે કદાચ તમાર ભાઈ છે એટલા માટે જો તમને
એક વાત ક ભાઈ ડ્રાઈવર ગાડી ચલાવે છે.
હા
અર પોતાની છે ટ્રાન્સપોર્ટ.
નહી ગાડી ગાડી ગઈ છે?
આઈ શર્ટ છે.
હા હા સરસ. શું સાત
સાત આ આવીસો હ છે.
ઓહો હો સા થાય સર આમ કે પૈસા નહી કે આમા જોડે.
મારી જોડે નહીં. મારા પોતાના નહી ઘરે તો છે.
સારું કેવાય. સારું કેવાય? એ મા જો તો પ્રાઈવેટ વ્હીકલ. છે ટુ વ્હીલર એું તમારુંતાનું.
મારું પોતાનું કશુંય ને હું અત્યારે ચાલીસ લાખ ની બસ માં આવું છું.
સારું યાર એ જે અત્યારે સ્ટ્રગલ કરવું પડે કોઈ નઈ કરીશું સ્ટ્રગલ બધા કરે. તમે કરો હું મારી રીતે સ્ટ્રગલ કું તમે તમારી રીતે કરો પ ત કલા
હા
હ હા છો તમે હ હ ભ તને
હા
સરકારી ગડી ને
પીલી કલર જોઈ હતી આ ગાડીમાં જઈએે ને તો આપડા બાપા ની દસ વર્ષ ઉંમર વધી જાય તો કે આગળ બેહે ને તો દસ વરસ વધા પાછળ બેહે ને તો તયના તેના હિસાબ થઇ જાય
હા એ જ એનો મીન્સ જો તમે ઇન્સ્ટા વાપરો છે એ લેકમ વાપરો છે એમ તમે
હ હા
હમ્મ, હમ્મ કોઈ નહી વાપરો વાપરો
તેમ તમારે જીએફ નહી વાપરતી
વાપરે છે યાર વાપરે જ ને બધા અત્યારે તો નોર્મલ થઈ ગયું બધા વાપરે અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ટોટલી અત્યારે બધા વાપરતા હશે એમ
નાનાના છોકરા વાપરે હું એક વાત કહું નાનાના છોકરાને ગર્લફ્રેન્ડ હોય ને તો મને બહુ હસું આવે
મને હશું નહી આવતું પણ અમુક લોકોને જોઈ ને એવી હસું આવે ને કે નહી બનાવું એ નાયા છોકરાની જીએફ ને જોઈન હસું નહી આવતું પણ અમુક લોકો ની એવી જી એફ હોય છે ને અમુક લોકો એવા દતીંગ કરતાયને ત્યારે બહુ હશું આવે મને
એટલે કેવા ધતિંગા
હરાવો ખબર નઈ ચોવીસ કલાક પાઈ વી કલાક ફોન પર ચોઢ્યાને ચોઢ્યા ચોઢ્યાને ચોઢ્યા એવી તો શું વાત કર કરતા હોય હરાવો એજ ખબર નહ પડતી મને નહી તો આખા દિવસ
જો તમે તમે પણ તમે પણ પાછો ફન કરો. કટ મ્યૂટ ના કરું ચૌદ મિનિટ થઇ ગઈ છે
ઓકે એલા ચૌદ મિનિટ લે. તો ઉભારો પંદર પૂરી થવા દો આ પાંચ સેકન્ડ રહી છે ને અવે
લા કટ કરી